બોલો કેવું છે? શાંતિ મજામાં.
બસ સાંજે તમારે કેવું છે! બેન...
બસ શાંતિ મજામાં બોલો બોલો કઈ રીતે યાદ કર્યા?
હવે તમારું થોડુંક કામ પડ્યું. એટલે, મે એ કીધું યાદ કરી લવ.
હા બોલો શું કામ પડ્યું?
મને વાત મળી તી કે તમે સ્વિમિંગ શીખવાડતા પેલા!
હા સ્વિમિંગને શીખવા જાવ છુ ને પણ, તમારો અવાજ કેમ આટલો બધો ઘોઘરો આવે છે? થોડું સ્પષ્ટ બોલો ને!
હ ચાલુ રાખજે હો બેન! એલો હલો.
હા બોલો!
મરે તમારા જોડે થોડી માહિતી લેવી હતી. સ્વિમિંગ માટે એટલે મને થયું ફોન કરી યાદ કરીએ.
હા બોલો ને શું માહિતી જોઈતી હતી?
સ્વિમિંગ તો સ્વિમિંગ પુલ છે બીજી તો શું?
અચ્છા હા મેં છે, ને હમણાં સ્વિમિંગ પુલનું ચાલુ કર્યું છે. તો એ છે ને આપણે અહિયાં આપડી જે મહાનગરપાલિકા છે ને! એજ લોકો કરાવે છે, અને એ છે ને અલગ -અલગ.... જોન વાઇઝ છે ને એ લોકો ઘણા બધા ગવર્મેન્ટના સ્વિમિંગ પુલ હોય હું એમાં જાઉં.
હા હા.
તો તમારે શું? તમારે પણ જોઈન કરવું છે એમાં.
હા મારે જોઈન કરવાની ઈચ્છા છે. સ્વિમિંગ કરવું તો સારામાં સારું કેહેવાય.
હા એમાં એવું છે. કે સ્વિમિંગમાં છે, ને પેલા તમારે છે ને હું તો પેલા ત્યાં. જે સ્વિમિંગનુ હતું. ત્યાં ઓફિસે ગઈ હતી. પણ એ લોકોએ મને કીધું કે તમારે છે ને ફોર્મ છે ને ઓનલાઈન ભરવાનું આવે.
હા એ બધો
હ.
હા બધું ઓનલાઈન સિસ્ટમ હશે એમ.
હા તો મેં પછી ઓનલાઈન ફોર્મ ભર્યું.
હા. પછી અંદર જાઓ જયારે એડમિશન થાય ત્યારે અંદરજાઓ એટલે પહેલી વાર હલો.
હા હું તમને કહ એમાં એવું હોય કે ફોર્મ ભરીએને આપણે પછ છે ને એમાં બધા ડોક્યુમેન્ટને ઈ માંગે મતલબમાં આપડા ફોટાને એ બધું.
હા.
એટલે એ ફોટામાં એમાં કેવું હોય ખબર છે આપડે છે ને ફોર્મ ભરવાનું પેલા તો ઓનલાઈન ફોર્મ પછી આપણે ઓનલાઈન ફોર્મ ભરીએ ને એટલે પછી એક વર્ષ પછી આપડે છે ને એ ફોર્મમાં છેને આપડે પછી ફોર્મ ભરવાનું અને અંદર છે ને રજીસ્ટ્રેશન કરવાનું.
અચ્છા અચ્છા.
કે આપણે મહાનગરપાલિકાની વેબસાાઈટ પર રજીસ્ટ્રેશન તો ન હોય.
હા એમાં નો હોય.
હા તો પેલા આપણે જો રજિસ્ટ્રેશન હોય તો તમારે સીધું લોગઇન કરી દેવાનું.
હા અચ્છા અચ્છા.
અને લોગ ઇન ન કરેલું હોય ત્યાં સુધી રજિસ્ટ્રેશન કરવાનું અને જેવું તમે રજીસ્ટ્રેશન કરો એના પછી છે ને આપડે આપણું નામ ને નંબર ને એ બધી ડિટેલ એડ કરવાની. એ બધી ડિટેલ એડ એ બધી ડિટેલ એડ કરવાની. પછી તમે ડિટેલ એડ કરો ને એટલે પછી છે ને તમને સિલેક્ટ કરવાનું આવે. કે તમારે કયું સિલેક્ટ કરવું છે એમ. એટલે તમારે ટાઈમિંગ શું સિલેક્ટ કરવો છે. બેચનો ટાઈમ કયો રાખવો છે તમારે કયો રાખવો છે બેચનો ટાઈમ.
મારે તો સાંજ નો દસ નો ટાઈમ સારો પડશે સાંજ નો શું ટાઈમ હોય છે.
સાજનો જો એક તો છે ને મોર્નિંગ ની હોય છે આઠથી નવ ની. પછી એક છે ને નવથી દસની હોય છે. અને પછી એક છે ને દસ થી અગિયાર ની વચ્ચે સવારની ત્રણ બેચ હોય છે. અને બપોરની ત્રણ બેચ હોય છે બપોરની તમને તો છે ને એક ચાર થી પાંચમી હોય છે. એક પાંચથી છની હોય છે. અને એક ત્રણ થી ચારની હોય છે એવી રીતે હોય છે તો તમારે છે ને તમારે આમાંથી કઈ લેવી છે.
મારે ચાર થી પાંચ ની બેચ લેવી છે.
ચાર થી પાંચ ની હા તો એ મળી જશે પછી તમારે બેચનો ટાઈમિંગ સિલેક્ટ કરવાનો બેચ ટાઈમિંગ તમે સિલેક્ટ કરશો બેચ નો ટાઈમિંગ સિલેક્ટ કરશો ને
હા હા
એટલે તમારે છે ને પછી અંદરો આવશે તો તમારે કયા ઝોનમાં સિલેક્ટ કરવી છે. આપડે જેમ કે વેસ્ટ ઝોન લાગતું હોય નોર્થ ઝોન લાગતું હોય સેન્ટ્રલ ઝોન લાગતું હોય જે ઝોન લાગતું હોયને સિલેક્ટ કરી દેવાનું પછી છે ને તમને નીચે પાછો બીજો આવશે કે તમે કયા વિસ્તારમાં તમારે જોઈ
એરિયો એરિયો એટલે એમ ને
હા હા. એટલે પછી આપને આપણે તમે જે એરિયામાં રહેતા હોય એ નજીકનો એરિયા તમારે સિલેક્ટ કરી દેવાનું. પછી અંદર છે ને
હા
પછી ઈ તમે સિલેક્ટ કરી ને એટલે પછી તમારે ને હ પછી છે ને તમને મેડિકલ સર્ટિફિકેટ તમારે અંદર અપલોડ કરવાનું હોય જેમાં તમે તમારે કોઈ પણણ ડોક્ટર ડોક્ટર જે હોય એની પાસે તમે જઈ અને એની પાસે સહી સિક્કા કરાવવાનો હોય.
અચ્છા અચ્છા. સહી સહી સિક્કા કરાવવાના પછી ડોક્યુમેન્ટ જમા કરાવી દેવાનો
સહી સિક્કા કરવાનો સહી સિક્કા કરીને પછી એનો ફોટો અપલોડ કરવાનો.
હા.
ફોટો અપલોડ કરીને પછી ફોટો છે પાછો તમારે લઈ જવાનો ત્યાં સુરત ઓફિસે ત્યાં મહાનગરપાલિકાની ઓફિસમાં પછી ઓફિસમાં જઈને
કરાઇ દેવના એમ ને
હા. પછી ત્યાં જઈ છે ને તમારે જમા કરાવી દેવાનું એટલે તમે ત્યાં જને જમા કરાવશો ને પછી છે ને તમારે જે પહેલાં તો જે વેબસાાઈટમાં જે બધા ડોક્યુમેન્ટ રાખે ને એ બધા ડોક્યુમેન્ટ તમારે છે ને એડ કરવાના એ બધા ડોક્યુમેન્ટ તમે એડ કરો ને પછી તમારે છેને જો કોઈ ઓફિસ હોય ને નગરપાલિકાની મહાનગરપાલિકાની ત્યાં જોવાનું ત્યાં જઈને તમારે પછી છે ને એ બધા ઓરિજનલ પ્રૂફ બતાવવાના
અચ્છા ઓરીજનલ પ્રૂફ આપવાનું
હા પછી ઓરિજનલ પ્રૂફ તમે બતાવો ને ત્યાં પછી તમે છેને પેલું જે મેડિકલ સર્ટિફિકેટ જે ડાઉનલોડ કર્યું હોય ને વેબસાઇટ પરથી જેમાં તમે ડોક્ટર ના સહી સિકકા કરાવ્યા હોય એ પછી ત્યાં જમા કરાવનું એ તમે ત્યાં જમા કરાવો ને પછી તમારું એડમિશન કન્ફર્મ કરે.
અચ્છા અચ્છા ત્યાં પર સ્વિમિંગની ઊંડાઈ કેટલી હોય આમ
આપડે નોર્મલી જેટલા બધા સ્વિમિંગ પુલની હોય એટલી હોય કે એની અને પ્લસ પછી તમે ત્યાં જેવું એડમિશન રૂમ માં જવા આાગળ જમા કરવો મેડિકલ સર્ટિફિકેટ એ પછી તમને છે ને બીજા દિવસે તમને આવા
જોઈન કરી દે જોઈન કરો ચાલુ કર દો ને.
હા બીજા દિવસે તમે જોઈન કરી શકો અને બીજા દિવસે જેવું જોઈન કરો એટલે પછી તમારે આઈ ડી કાર્ડ આપેશ બોલ મતલબ મતે આઈ ડી કાર્ડ જોઈએ? તો એ આઈ ડી કાર્ડ આપે. હા પ આઈ ડી કાર્ડમાં ઈ આઈ ડી કાર્ડ આપે તમને?
પછી એ આઈ ડી કાર્ડ લઈને તમે પછી સ્કૂલમાં જઈ શકો છો.
અચ્છા અને શું ફીસ હોય છે એની?
ફીસ તો બારસો રૂપિયા હોય છે, અને ત્રણ મંથનો સમયગાળો હોય છે.
અચ્છા અચ્છા બારસો રૂપિયામાં તણ મહિના સુધી એમ ન
હ હા ત્રણ મહિના સુધી હોય છે ત્રણ મહિનોનો ટાઈમ પૂરો હોય છે.
અચ્છા ત્યાં શીખવાડવાવાળા હોય ન પછી આપણે જાતે જ શીખવી
હા ના ના ના ત્યાં શીખવાડવા વાળા હોય પણ ત્યારે તમારે જે જયારે ફોર્મ ભરવાનું આવે ને ત્યારે તમારે ત્યાં ને સિલેક્ટ કરવું પડે કે તમે શીખવા જાઓ છો કે તમે શીખેલા છો અને પ્રેક્ટિસ માટે જાઓ છો એવું એવા બે ઓપ્શન આવશે શીખ ખ‌ઇયાઓ કે તરવૈયાઓ એટલે જો તમે ત
ઈઝામનું ફોર્મ ભરવું જ પડેન
હા શીખ હા શીખૈયાઓમા ભરવાનું એટલે તમે શીખાવ કેવાવ એટલે પછી ત્યાં તમને છેને બેઝિકથી બધું શીખવાડે
અચ્છા આ આખુ સ્ટાર્ટિંગથી જ શીખાવે ને પેલેથી નો આવડતું હોય એને
હા સ્ટાર્ટિંગથી અને એક વાત ભૂલતા નય તમારે છે ને સ્વિમિંગપુલનો અલગથી કોશ્યુમ લેવો પડશે.
એ તો મને ખબર છે આપડ સ્વિમિંગપુલમાં તો અલગથી કોસ્ચ્યુમ લેવું જ પડે. સ્વિમિંગપુલમાં તો અલગથી કોસ્ચ્યુમ લેવો જ પડે એને ત્યાં તો ઓલો કોસ્ચ્યુમ ચાલે ન‌ઈ.
હા સ્વિમિંગપુલનો કોસ્ચ્યુમ તમારે ઈ બસ‌ઇ રયોઈ લેવો પડશે. એટલે કોસ્ચ્યુમ તમે લઈ લેજો અને તમારે તો મોસ્ટ ઓફ ખાલી છે ને એક અહ ટી શર્ટ લેવાની જરૂર નહી પડે ખાલી નીચે શોર્ટ અહ લેવાની જરૂર પડશે આપડે જે શોટ આવે ને ચડ્ડો સ્વિમિંગનો એજ લેવાની જરૂર પડશે ટી શર્ટ લેવાની તમારા છોકરાઓને જરૂર નહી પડે.
અચ્છા અચ્છા હા રેડી અને ત્યાં સાહેબ તો શીખવનારા હોય જ છે ને
હા શીખવાડવા વાળા હોય જ છે ત્યાં.
ડૂબો બૂબોની તો ચિંતા જ નહી ને કોઈ?
ના ના એ તો એ લોકોની જવાબદારી હોય ને તમને પ્રેક્ટિસ પણ કરાવાય ત્યાં કોચ હોય એટલે ઈ કોચ પણ તમારી ઉપર ધ્યાન આપે ને કે તમને શીખવાડે એવું કાઈ ડૂબવા બુબવાની બીક નહી રાખવાની એમ
હા એ તો પછી અંદર ત્યાં ગયા પછી બધી એમની જ જવાબ દારી હોય ને ડૂબવાની કે બચાવીએ સર સર લોકો હોય ને બધા કોચ શીખેલા જ હોય ને એ લોકો સ્વીમીંગ એમને આવડતું હોય તારે જ શીખવાડતા હોયને એ લોકો
હા એ લોકો બધા ત્યા છે ને એક્સપર્ટ જ હોય બધા એટલે પછી કંઈ ચિંતાની જરૂર નથી.
હા હા એ ઈ બધું તો એમનામાં જ આવે પછી ત પાણીનું કેવું હોય ત્યાં બધું?
પાણીનું પણ સારું હોય છે બધું. અને તમારે તમે ત્યાં એન્ટર થાવ તો સ્વિમિંગ પુલમાં તમને એમને એમ ન જોવા દે, પેલા તમારે ત્યાં કુવારા મૂકેલા હોય, એમથી પેલા શાવર મુૂકેલા હોય શ સાવર. ર લઈ લેવાનું, પછી તમને પુલમાં જોવા દે. પાછો તમે પુલમાંથી નીકળો ને, એવું ત્યારે તમને શાવર લેડાવે ને.
પાછું સવાર લેવાનું. હા, એ તો મને આઈડિયા છે. થોડું-થોડું એમાં તમે જાઓ એટલે બ સવાર લેવાને, રિટર્ન આવો, એટલે બ સવાર લેવાનું. કેમ કે તમે બહાર થી આવેલા, એટલે જમ સુંદર પાણીમાં ન જાય, એ કાર ત સાવન લેવના.
હા, બસ એ માટે તમને શાવર લેવડાવવામાં આવ, બોલો બીજું કેવું ચાલે રહ શાંતથી?
બસ શાંતિ, તમે બોલ તમારે કેવીશે તબિયત પાણી ઘરે બધા મજામાંશે ને.
બસ તમે તમ છે, તમારી તબિયત પણી કેવી છે, સારી છે.
બસ જોરદાર, જોને હમણાં બે દિવસથી વરસાદ ચાલુ છે, તમારે કેવો વરસાદ છે કે નહી?
વર એકદમ અમારા વરસાદ તો જોરદાર છે, વરસાદ ની વાત તો ના છે, આટલો બધો વરસાદ છે.
અમારે ભૂકા જ કાઢી છે. હ, બે દિવસ સુધ એલટ આવી જાય છે, ફોન ઉપર.
જો ને આપણો ફોન ચાલુ હતો, ત્યારે સાયરન નીકળું તું, અમારે સાયરન વાગ્યા જ કરતું છે આજ.
હા, અમારે હા, અવાજ આવ્યો હતો, ટ્ર-ટ્ર થોડું વાટતું હશે.
હા, બસ એ રી છે, કઈ નહી. ચાલો યાદ કરજો, ઓકે, ચલો બાય.
હા, બરાબર.